હા સંભળાય છે
તો અવા
હલો હા તારી અવાજ આવે છે પણ મારો અવાજ સંભ સંભળાય છે બરાબર
સંભળાયે હા હા સંભળાય છે
હા મને હા મને પણ ક્લિયર આવે છે તો આ લોકોને આ લોકોને કદાચ સનેટ ઇસ્યુ હશે એ કે છે કે કટ થઈ જાય છે કોલ કારણ કેમ કે છે કે સંભળતું નથી અને કટ થ મેં સ્ક્રેરેનશોટ મોક ઓકે ઓકે ત સ્કનશોટ મોકલા હું લખી દઉ ઓ ઓકે કાર મને મેસેજ આવ્યો છે છે હા ને હા ભલે ભલે ચાલ કહી દઉં છોને નેટ ના ના નથી આવ્યું નથી આવ્યું
અચ્છા ઓકે સારું આઈ થિક આપણે ટ્રાય કર્યું એટલે મારું અવાજ ડીલે આવે છે તમને કે બરોબર આવે છે
ના ભલે બ છે પરફેક્ટ છે
પરફેક્ટ છે ને ઓકે સારું તો આઈ થિંક એપમાં શું નથી જસ્ટ એમના જ નેટમાં શું લાગે છેઓકે ઓકે એ સ્ટાર્ટિંગમાં છે ને સ્ટાર્ટિંગમાં એમને કેજો આપણે અત્યારે વાત કરી ને તો મને લાગતું હતું કે ડીલે થાય છે આવાજ કે મીન્સ એમને સેટઅપ કરતા થોડક ટાઈમ લાગે ને એક પાંચ દસ સેકન્ડ
હા હા એ થાય છે એ થાય છે અવાજ સંભળાતા સ્ટાર્ટિંગમાં વાર લાગે છે
પંદર સેકન્ડ થઈ જશે ને પછી એકદમ નોર્મલ કોલની જેમ અ થઈ જશે એમ
હા હા હા ભલે ભલે ઓકે હા હા